વાંધો નહી એટ કઈ વાંધો નહી હુ તમને ફોન કર્યો વાત કરો
હાલો
હાલો
જયમાં
જય માતાજી જો હવે હું બજાર જાઉં છું, તમને કેતીતી ને કે બજાર જાયને કઈક લાવીને એટલે હું જાઉં છું. ના એવું છે હવે જોવે પનીરને એવું લાવીએ
પનીર ને લાવસો
હા બીજું હવે જોઈએે.
હા
હા રૂહી રૂહી આવીમાં હા હાલો હવે જાય ગામમાં હા જાય
સુપ અને નટુ બનાવશું?
પનીર ને રોટલી ને એવું બધું ના પનીર માં તેલ નાખવાનું ને ચટણી નાખવાનું ને એવું બધું.
હ બીજું.
બીજું કઈ ની.
શાક બનાવ, અમે તો આજ રીંગણા બટે ટાને કરશું આજે. અમે રીંગણા બટેટાનું શાક... કરવાના હે.
રીંગણા બટેટા અને બીજું?
રોટલી.
હા.
હા ચાવલ.
ચાલુ રાખજો બે મિનિટ.
હમ.
હા.
રોટલી ને, બનાવશું? ચાવલ ને સંભારો ને એવું..
સાવર. હા ચાવલ.
તમે શું બનાવશો?
પનીર નું શાક રોટલી. છાસ, ને સંભારો.
હ હમ. હા અરે ઓલે તાર બેન દોડતી આવે બોલાવા તો હા.
હ એવું છે.
હા બોલો બીજું.
બીજું બાકી શાંતિ હો.
હાહહ.
હા કેમ છે? સારું છે ને?
હા સારું સે ‌. તમને કેમ સો?
હમને મજા જ છો હો ન.
શું કરો સ?
બસ જો આપડે બજાર માં જાતી ત્યાં જવું નને રમતા જતી ગાડી ન રાખતા જાય અંદર. મારે રાખવું પડે.
હે,
હા, શું કરે છે બધા?
બધી મજાક કરે, ને કેમ છે બધી ને?
બધા એને સારું...
હા, કોણ રમતુ તું?
અરે, આ બધા એ નાના બચ્ચા.
એમ.
હા.
મે બાબો રમતો હતો ત્યાં બેસવા ગયો.
હા હા રમે ને આપડે જ કરવાનું બધું.
હા.
હા, એવું છે. હવે જાય. હવે, બનાવીએ તોએ બજારમાં સારું હોય તો હા.
એ જ સારું.
હા.
હા.
મને છે ને, તમે શું બનાવશો? રેસીપી કયો હતો?
એ રીગના બટેેકાનું શાક.
હા.
એમાં સેકી નાખવાના પહેલા, સુધારી દેવાનું. પછી ધોઈ નાખવાના. પછી
હ
મસાલો કરી લેવાનો, પછી એને શેકી નાખવાનો, પછી મસાલો શેકીને, પછી એમાં નાખ ખી દેવાનું.
હા, પછી
પછી શેકાઈ જાય મસાલો નાખીને, પછી એમાં થોડુંક પાણી નાખ દેવાનું પ, પકાવા મૂકી દેવાનું.
હા, આ ટૂપ
પ પકાય જાય પછી, ઉતારી લેવાનું, હા. પછી હું, મસાલો કરીને હેકી નાખવાનો એમ.
હ, એમ છે.
હા. પછી થોડુંક પાણી નાખવાનું, પછી થોડુંક પકાઈ જાય. પ ઉતાર લેવાનું. હા. તમે બોલો?
પછી સંભારો કેવી રીતના બનાવવાનો?
સંભારો કોબી ને
હ
સુધારી નાખવાનું.
ભાગી ગેઈ.
મરચાંને, કોબીને, ગાજરને, બીટને લઈને બધુ સુધારી નાખવાનું. પછી ધોઈ નાખવાનું.
હા.
એને ધોઈ, પછી તેલ મુકવાનું, પછી તેલમાં
હ
રાય જીરુંને વઘાર કરીને પછી એમાં નાખી દેવાનું.
હા.
હા.
એમ.
હા, પછી એને ફેરવવા માંડવાનું, ફેરવવા પકાવવા દેવાનું.
હા, મસ્ત રીતે તમે બોલો છો, મસ્ત રીતે રેસીપી બોલીશ.
હા, એમ.
હા.
પકાવા દેવાનું પછી એ ફેરવી ને એને પકાવા પકી જાય એટલે ઉતારી લેવાનું.
હ ઓકે હ. બજારમાં કઈ આવતું નથી જમવાનું તો હવે.
તો હું,
હવે એમ થાય છે. કે પૂરીને કેરીનો રસ પણ હવે કેરીની સિઝન તો વઇ ગઈ.
તો હવે અટાણે ક્યાંથી કેરી આવે.
હોય પણ હારી ન હોય આટલી બધી.
હ મલેે તો ખરી પણ ઓ સરસ ન હોય કેમ કે વરસાદ, થઈ ગયા ને,
વરસાદ પડી ગયો ને,
હા, હોય હોવે. હવે થોડી ખવાય કેરી.
કીડા વાળી હોય પાછી વધારે તો.
હમ. શું બનાવશુ આજે? શાંતિ. બીજું શું બનાવશો?
હવે એજ કન્ફ્યુઝ થઈ જાયે.
અહે. હમ.
ગામમાં ટ્રાફિક એ એટલી જ છે હો.
હમ બજારમાં વાહનની ટાપિક નો અવાજ આવે.
હા ગાડિઓ ને હાલે ને.
હા.
હમ.
અમે તો કાલ સવારે જાયે બજારમાં.
હું હું,
સવારે જાયે બજારે.
સવારે.
હમ.
અટાણે તો લઈ આયવા.
શું લ્યો?
બજાર લી આવ્યા.
હા.
સવાર આયવા હશે.
હે ભાઈ આને ગઈકાલે તો એટલી મો બોટલ લય આવે વીસ વીસ રૂપિયાની અયે, અરે લાવ હું લઈ જા ગાડી માં રાખી દઉ હોવારેમાં લઈતો આવા હમાં. અયથી લે જો અત્યારે સોનુભાઈ તમે આપી દયો હવારે મને. હા તો રેવાર આપી દેજે હો. આ તો એસીજી બોટલ કાપી દઈ જે, એમ છે. યા દીદી ભૂલતોન ભાઈ હલો ભૂલતોની...
તારા પપ્પા બોલા એ બધું સમજાય.
હે થઈ ગઈ વાત,
હે?
દસ કલાક એમ કઈક હોય હા અડધી કલાક ત્રણ કલાક.
થઈ ગઈ.. હલો. હલો. સઈ ગીલા... તમામે જો તો બંધ થ પ થઈકી ત...
હ છે.
કતો ખોરી એકવાર... હા. હલો. હલો. કો ચાલુ છે. હલો. હલો. હ અગઈ.. પલી... કેટલે... દસ મિનિટ... ફલ ફસલ... હાજી આવે. મને નથી ખબર એ ક્યાંથી કરી. હા. એ કેમ ખબર પડે. હા. હ ગોતોરે આ... હા, આવું આવું કાજુ ફોઈને બોલાતું, એ સિવાળમાં જાવું છ... કઈજ તો... એ કરતી નથી બતે પાસજ... એ...
આ છે. આ છે.
અહીં આવો અહીં.